હલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, બસ બસ. મજા. બોલો બોલો, આજે આપણે શેના વિશે વાત આજે આપડે નારી સશક્તિકરણ વિશે વાત કરશુ, કે અત્યારે સ્ત્રીઓ ક્યાંથી ક્યાં સુધી પહોંચી રહી છે. બરાબર. ચા કો ટોપિક આપ તો. તો પેલા ગામડામાં જ્યારે સ્ત્રીઓ હતી, ઈ ખાલી ઘર પૂરતી જ હતી. જે ખેતરમાં કામ કરે, ઘરે રોટલા કરે, અને વાડી એ જાય એટલું જ હતું, પણ અત્યારની જે એજ્યુકેશનની હિસાબે સ્ત્રીઓ ઠેઠ ચંદ્ર સુધી પહોંચવા માંડી છે. એટલું બધું શિક્ષણ ને ઈ બધું આગળ આવી ગયું છે.
હમ અ
તો આજે આપણેે એના વિશે બધી વાત કરશું. બરાબર છે, ટોપિક આજનો આપણો.
હા હા, બરાબર છે.
તો આપડો ટોપિક છે આજનો પેલો છે, સશક્તિકરણ એટલે સ્ત્રીઓ બધી અત્યારે એજ્યુકેશન ના હિસાબે બધા ભણવા મડ્યા. છે શિક્ષિત થઈ ગયા છે. પેલા બધા સાવ પેલાના આપડા વડીલો હતા એ અભણ જ હતા. કે ઈ ભણ્યા હતા, ભણ્યા નોતા પણ ગણ્યા હતા ઈ.
હમ હમ હમ
એનું એજ્યુકેશન ગણતર હતુ. તો ઈ આપડે હિસાબ લાંબો હોય. પણ આંગળીના ટેરવે એ બધું ફટાફટ ગણીને દેતા. અત્યારે શિક્ષિત થયા બધા એટલે એજ્યુકેશન વધવા લાગ્યું. એટલે બધા એ વાળીને, ઘર, કામે મૂક કીને આગળ બધું લેવા મડયા. એમાં અત્યારે ટોચ ઉપર બધી સ્ત્રીઓ છે કે ભાઈ, સ્ત્રીઓને એટલું બધું ઘરકામ બી કરે અને જોબ બી કરવા જ.
હમ હમ હમ હા. હા બરાબર છે કે પેલાના જમાના ની સ્ત્રી તો ખાલી ઘર જ સંભાળતી. અત્યારની સ્ત્રી હવે. ધીરે ધીરે આપડો સ્ત્રી પ્રધાન દેશ થઈ ગયો છે. તો સ્ત્રીઓ આગળ પડતી થઈ ગઈ છે. અને દરેક ક્ષેત્રમાં સ્ત્રી આગળ છે. અત્યારે હા અત્યારે તમે જુઓ તો તમે કહો છે એમ ચંદ્ર સુધી પણ એ સ્ત્રી. પહોંચી ગઈ છે અને. અ્યારે દરેક બિઝનેસમાં કે સર્વિસમાં કે બધી જ જગ્યાએ. સ્ત્રી પોતે સરસ રીતે બધી મેનેજ કરી શકે છે અને કરે છે ઇ અને એનું નામ છે. પોતાની કંપની હોય તો પોતે આખી કંપ. આપણે હેન્ડલ કરી શકે છે. અને જે જગ્યાએ જોબ કરતી હોય તો ત્યાંનું પણ એ સરસ રીતે. તે કામ કર સંભાળી શકે છે અને પૂરી જવાબદારીથી અને વફા હા અને પૂરેપૂરી. જવાબદારીથી અને વફાદારીથી કરે છે અને સાથે એનું ઘર પણ એ સરસ રીતે.
સંભાળે છે હા કે અત્યારે સ્ત્રીઓ બધી. કઈ છે ને. કે નારી જો જ્યાં. સુધી કે વિચારી લે કે મારે આ કરવું છે ઠાની લેય, ત્યાં સુધી ઈ પહોચી શકે છે, કે ભાઈ મારે આ કરવું જ છે, આમ કરીશ તો જ આમ થશે. તો ઈ કરી દેખાડે છે. એજ્યુકેશન માં એય તે અત્યારે છોકરીઓ બધી આગળ હોય છે, છોકરાઓ કરતા.
હમ્મ.
કર્યો બધી અત્યારે તો કેટલી નાની ના હવે બધા નાના માણસો ના જે લુહાર કામ કરતા હોય મોચીક ઘેની છોકરીઓ હવે ભણી ભણીને મોટી મોટી આઈ એસ આઈ પી એસ આઈ બની જાય છે. એટલે એજ્યુકેશન ના હિસાબે સ્ત્રીઓ સશક્તિકરણ સરસ એમ. કે પોતાની જિમ્મેદારી ઉઠ ઉઠાવી શકે એવી.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ હમ્મ.
કે પોતે બીજા ઉપર નિર અ નિર નિર્ભર નથી આત્મનિર્ભર છે એ.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ.
એમ.
હા હા અત્યારે અને સ્ત્રી પોતે હવે પોતાના નિર્ણય લેવા મંડી. લે છે. પો તે સમાજમાં પોતાનું સ્થાનહોય પોતાનું આગવુ સ્થા સ્થાન બનાવ્યું છે એને અને સમાજ એને છે ને સન્માન કરે છે.
સન્માન કરે છે.
જેમ સર્વિસ માં બધી જોબ માં બધી આગળ છે એમ ઈ-ઈ રમત ગમત માં પણ બહુ જ આગ ળ છે જેમ શિક્ષણ ક્ષેત ત્રે આગળ છે, એમાં સાયન્સમાં જુઓ તમે તો વિજ્ઞાનમાં પણ આગળ છે, રમતગમતમાં છે, રાજકારણ છે. બધી જગ્યા એ પોતે બહું આગળ છે. પોતાની પ્રતિભા છે ઈ સાબિત કરે છે ને એમ કે છે સશક્તી હા બધ
બધી જગ્યા એ.
સ્ત્રી સશક્તિકરણ મહિલાઓ આમ છે ને આત્મનિર્ભર બની ગઈ છે. અને પોતાના જીવનના નિર્ણયો પોતે સ્વતંત્ર રીતે લેતી થઈ ગઈ.
હમ. અને પણ એ સાચો નિર્ણય લે છે એ સમાજ અને પો પોતાના ફેમિલી માટે સાચો નિર્ણય લે છે. કે ભઈ આમ કરશું તો આમ થાશે એ આગળનું એક સ્ટેપ વધારી ને બોલે છે. કણકે અ અત્યારના સમાજ પ્રમાણે સ્ત્રીઓ બધી એક થી એક ચડી હતી ને આગળ છે બધા માં કૌશલ્ય ધરાવે છે એક એક વસ્તુમાં પરત ગૂંથણ જુવો શિક્ષણ જોવ રમવાની સાધનો જુવો. ટીચિંગમાં પાવર બિઝનેસ માં એ પાવરફુલ હોય છે.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ અત્યારે તો પ્લેન ઉડાડતી થઇ ગઈ છે ને. પાયલોટ બની ગઈ છે લેડીઝ આકાશમાં ઊંચે ઉડે છે આકાશમાં ઊંચે ઉડે છે અને આપ દેશનું રક્ષણ પણ કરે છે હમ એટલે એ બહ આગળ. તેવું છે.
બહ આગળ છે અત્યારે દારી એટલે જે. પેલી ગામડામાં આપડા વડીલો જે ગામડામાં ઘર સંભાળીને બેસતા કે પછી ખાલી વાડી ઘર ને ઘરથી વાડીએ સુધી એવું અત્યારના સ્ત્રીઓલા માં અત્યારથી વાડીનું. પી કર સ્કૂલમાં જોબ બી કરતી હોય બધી જગ્યાએ પાવરફુલ હોય છે. બરાબર છે શું તમારો એકાદી અનુભવ હોય તો શેર કરો.
હા એટલે અત્યાર સુધી સરકાર એ લોકો ના બધાનીના એની માટે બધી ઇ અ ફ્રીઝ સેવાએ પણ બહુ કરી છે કે જેથી કરીને લેડીઝ આપણે આગળ આવે મહિલાઓ માટે બહુ બધી એણે ફેસિલિટી તે કરી છે કે જેથી કરીને એ લોકો ભણી ગણી અને આપણું સમાજનું દેશનું પોતાનું નામ સરસ કરે એ. અને એ લોકો ને ઘણા બધા ફાયદાઓ પણ મળે છે એટલે લેડીઝ છે આર્થિક રીતે મજબૂત થઈ જાય છે ઘણી જગ્યાએ એને સ્કોલરશિપ સારી મળે છે, તો એને જે કંઈ ભણવું હોય કે કંઈ આગળ કોઈ ફેકલ્ટીમાં જોવું હોય તો એના માટે ઈ
જઈ શકે છે હા અત્યારે સરકાર બધ તી ફેસેલિટી આપ. છે ભણતરથી માંડીને સ્કોલરશીપ સુધીની કે જેટલી સ્કોલરશીપ હોય એ ગવર્મેન્ટ એની ઓલી કરશે પ્રોવાઈડ કરશે અને છોક. ભણી બતાવે છે સ્કોલરશીપ માં જ તે. ઘણા તો ગરીબ મધ્યમ વર્ગ ના હોય એના પાસે પૂરતા પૈસા ઈ ન હોય ડોક્ટર બનવું હોય તો પૂરતા પૈસા બી ના હોય. તો બીજાની હેલ્પ લઈ ગવર્મેન્ટ હેલ્થ સ્કોલરશીપ દ્વારા એ આગળ ડૉક્ટરીનું ભણી શકે છે અને સુપર અ એમ ડી થઈ શકે છે ઈ. અને બધા સ્પેશિયાલિ તો ઘણી લેડીસો બને. છે.
એટલે તો કે છે ને કે એક શિક્ષિત અને સશક્ત મહિલા છે એ સમગ્ર સમાજને સશક્ત બનાવે છે એના માટે આ શબ્દ સરસ રીતેવપરાય છે. એ લેડીઝ છે એ ઘર ને બહાર બધું જ સરસ રીતે સંભાળી શકે છે અને મા તરીકે કે પણ એક સરસ ફરજ બજાવે છે, પોતાના છોકરાઓનું જે મેનેજ કરવાનું હોય સ્કૂલનું હોય ભણવાનું હોય તો ત્યાં પણ એ પોતાની ફરજ પૂરેપૂરી બજાવે છે, આ પોતાની જવાબદારી તો નિભાવે જ છે એ પોતે જે જોબ કરતી હોય તો ઈ તો એનું બરાબર જ કરે છે પણ સાથે સાથે ઘરને પણ સરસ રીતે સંભાળે છે.
આ બહુ સરસ વાત કરી તમે. કે એક સ્ત્રી માં બની છે. તો ચંડી પણ બની શકે છે. એ માં પણ બની શકે છે. અને ચંડી પણ બની શકે. કે છે જયારે એવો સમય આવ્યો હોય તો એ ચંડી ના રૂપમાં બી સ્ત્રી આવી જાય છે.
હમ હમ.
કે સ્ત્રી છે ને કે ચંડીનું રૂપ છે એમ. કે માં બને તો કોમલ હૃદયની બની જાય છે. જ્યારે પોતાના સ્વાભિમાન કેવું તો ચંડી બનીને પણ એ કામ કરે છે. શું કેવું છે તમારું આમાં?
હમ્મ, ના બરાબર-બરાબર વાત છે, કે જ્યારે પોતાના આત્મસન્માનની વાત આવે છે અને દુનિયા એને સપોર્ટ નથી કર ત્યારે તમે એમેય પોત તે ચંડીનું સ્વરૂપ પણ લઈ લે છે અને પોતે એકલી પોતાને દુનિયાની સામે લડીને પોતાનું સન્માન જાણવી રાખે છે ઈ હા.
અને માં બને છે ત્યારે કોમળ હૃદ દૈની હોય છે.
એટલે દરેક મહિલા હજુ આવી રીતે અત્યારે તો બધી જગ્યાએ ભણવાનું થઈ ગયું છે પણ હજુ ગામડાઓમાં એવું છે કે જાજુ એ લોકોને છોકરીઓને ભણવા ભણાવતા નથી. કે એ લોકોને બી જો બહુ બહાર નું નોલેજ પણ હોત તો નથી એ હા તો એ લોકો માટે તે ગવર્મેન્ટ બહુ સારા પ્રયત્ન કરે છે કે જે ગામડાવાળી છોકરીઓ છે તો એ લોકો ભણી ગણી અને આગળ આવે અને પોતાના ગામનું અને શહેરનું સમાજનું આપણા દેશનું નામ રોશન કરે તો એના માટે ઘણા બધા એ લોકો અ એને આ આ આયોજન કરે છે. કે જેથી લોકોને ફા એને. એને લ લાભ મળે ફાયદો થાય એવું.
હા એના માટે ગ ગણપતિ યોજનાઓ બહાર પાડે છે એમાં પોતે પૈસા નથી ખરચ જવાના પણ પ્રેક્ટિકલ જ્ઞાન લઈને બધું કરવાનું છે. કે ભાઈ શીખવા માટે રોજગારી ઈ મેળવવા માટે પ્રેક્ટિકલ જ્ઞાન કરે. છે, એમાં અત્યારે પણ સ્ત્રીઓ છોક છોકરીઓ બધી આગળ હોય છે.
હમ. હમ. હમ હમ. હમ.
બોલો, બાકી તમારું શું આમાં?
બ ના બરાબર છે. ત્યારે સ્ત્રી છે ને ઈ પુરુષની સમોવડી થઈ ગઈ છે. હા હા હા. અને પુરુષની બરાબરી કામ કરી દેખાડે છે. પહેલાં એવું હતું કે અમુક કામ છે ઈ પુરુષ જ કરી શકે, સ્ત્રી નો કરી શકે. તો હવે એવું કાંઈ જ નથી રાખ્યું એવું નથી રહ્યું, કેમ કે હવે એન્જિનિયર પણ સ્ત્રી બની ગઈ છે. અત્યારે એઆઈનો જમાનો છે, તો એઆઈનો જે રોબોટિકના પાર્ટસ કદાચ એમાં સ્ત્રીનો પૂરેપૂરો સહયોગ છે ઈ પણ એવું કામ કરી શકે છે. કે એવું નથી કે ઈ લેડીઝ છે, સ્ત્રી છે તો એ આ કામ નઇ કરી શકે એવું નથી.
હા, બરાબ આગળ છે. સ્ત્રી સાયકલ બી ચલાવી શકેને ગાડી ભી ચલાવી શકે. કે અને પ્લેન પણ ઉડાડી શકે અને આ જમાનામાં સમવડિયુ થઈને પુરુષની સાથે રેવું. પડે કારણ કે મોંઘવારી ખુબ વધી રહી છે. એના હિસાબે જો ઘરમાં બે બે જણ કમાતા હોય તો, પોતાના બાળકોનું ભવિષ્ય ઈ સારી રીતે સુધારી શકે. એમ અને એક પુરુષ બિચારો કેટલું કરે?
હમ્મ હમ્મ હમ્મ.
સ્ત્રી જો કમાતી હોય હવે તો બધા એ પેલા થઈ ગયા છે કે પહેલાના જમાને એવું હતું કે સ્ત્રી કમાવા જાય ને તો ઘરના સભ્યોને આવું બધું નોતું ગમતું. હવે બધી ભણી શિક્ષિત થઇ. એટલે સરસ મજાની પોત પોતાના પતિની સાથે સમૂહવડી થઈ ને ઈ જોબ કરવા માંડી છે એટલે એના બાળકોનું ભવિષ્ય પણ ઉજળું બને છે. અને સરકાર તો આ બધી યોજનાઓ તો પ્રોવાઈડ કરે જ છે. સ્ત્રીઓ માટે, સ્ત્રીઓ માટે ઘણા બધા છે. ભરત કામ ના વર્ગો ચાલે છે. ફશન ડિઝાઇન ના ચાલે. બ્યુટી પાર્લરના કોર્ષ ચાલે છે. સ્ત્રી એમાં નંબર વન આવે છે. શું કેવું છે તમારું?
હા બરાબર છે. તમારી સાથે આ બધી સ્ત્રી સશક્તિકરણની વાતો કરી અને ઘણું જાણવાનું મળ્યું અને ઘણી સરસ વાતો આપણે કરી ફરી વખત આપણે કોઈ નવા ટોપિક સાથે ફરી વખત મળશું.
ઓકે આવજો જય શ્રી કૃષ્ણ.